હ મજા મજામાં
હ મજામાં અવાજ છે ને થીમોથીમો આવે છે.
હલો.
હેલો.
હ શું કરો મજામાં.
હા મજા હો તમે મજામાં?
હ મજા બધા મજા?
હ શું કરો હો?
કોઈ નઈ બેઠા તો ખાઈને હવે કોણ?
એવું એમ ખાઈ લીધું? હમ ખાઈ લીધું?
એ તો
હ ખાઈ લીધું હ તમે?
હા મે ખાઈ લીધુંવ
એવું એમ તબિયત બીજી રેડી ને?
હ રેડી તમારે રેડી?
હ રેડી હું. બસ એ આ રહ્યા ટેમ્પલ ને શું કરે?
આ રઈએ ટીવી જોવેરા. હા.
સારું સારું.
બસ મશીન નું હેડયું જાય છે પણ હમ હ આજ તો પાર્લર જ હતી.
બેને ફોન કર્યો હશે.
ઓ ફોન કર્યો તો તે જઈતી હતી કે ક્લાસ કે કરો? દસ હજાર ભરી એટલે મને કે તમારે આવું હોય કે આપડે બે શીખવાનું.
જાવાનું શીખવા?
હ પાટણમાંને પાટણમાં જ છે. એમન કે તમારે આવવું હોય તો કેમ હમ? બીજે પણ હોય બીજે એમ કે તમારે આબુ હોય ને તો કે હું તમને કે લેતી જઈશને પાછા લાવી દઈશ ત્રણ થી પહચનો ટાઈમ હે.
હા.
એના કરતા તમારે આવું હોય તમે લઈ જવું એમ. એ તો સારું હેડો કીધું આવશે. હોવ જાઉ તો સે કોણ સે? હો સીધોણા મળે ને નવું કોક અહિયાંથી.
હા એટલે પૈસા તો ભરવાના છે ને દહ હજાર.
હા દસ હજાર ભરવાના પૈસા. દસ હજાર ભરીને શીખી લેવાનું. આવડે તો સે પણ થોડુંક વધારે શીખવું હવે એવું. ઈચ્છા એવી હે કે હજુ શીખવું સે.
હા ચાલે શીખી લેવાનું વડી શીખવા મળે તો.
હોવ શીખવા મળે એટલે થોડું શીખી લેવાનું વધારે. તમારે
ના, ના હજુ સાત તારીખ થી જવાનું હે.
એટલે બધું શીખવાડે કોન હે.
બધું મેકઅપને બધું?
બધું આઈબ્રો, વેક્સ, ફેસિયલ, મેનિક્યોર, પેડિક્યોર. બધું ફેરથી શીખવાનું. એક મહિના બધું પૂરું કરવાનું. હમ્મ પેલેથી બધું શીખવાનું એટલે આપ ણ અંદર જ રહી જાય, જે ભૂલું હોય ને એ બધી સુધરી જાય.
હા, હા બહેન એય શીખવા જ જાતી હશે ને?
બહેનેય શીખવાય જ જાય હે, એનેય શીખવાનું જ છે. આમાં શું અમ્મ પાર્લરમાં હે ને દર વર્ષે નવું-નવું આવ વે શીખવાનું. હેરસ્ટાઈલું અલગ-અલગ આવે, મેકઅપમાં બદલાવ આવે.
હમ્મ, મેકઅપ ને હેરસ્ટાઈલ બધું અલગ-અલગ આવે?
હમ્મ. અત્યારે જેમ-જેમ ટાઈમ જાય ને એમ બધું નવું-નવું શીખવા મળે.
બ્રાઈડલ અન મેકઅપ ને બધાને અલગ-અલગ આવે ને?
હમ્મ, સ્રા સાઈડર નો, બ્રાઈડલ નો, પાર્ટી મેક ક બધા અલગ-અલગ મેકઅપું આવે.
એ અલગ-અલગ શીખવા પડે પહી. અહં. અલગ-અલગ શીખવાય પડેને?
હમ્મ અલગ-અલગ શીખવા પડે બધાય.
અહં
હે?
હિમાંશિની
હેમાંશી ને ઈ આવે હે ને, બે બે નિકિતા ને હિમાંશી બેય આવે હે. ઈ તો શીખવા દઈએ નહી આવવાનું.
નહીં આવવાનું એમ.
ના એમને શીખવા નહી આવવાન, શીખવા તો હુન બેન બેજ જાવાના. મારે ને બેનને જ જાવાનું હે.
મેં માબાઈ ઉપર થોડો ત ટ્રાય કર્યુ તું આઈબ્રો કરવાનો.
એવું એમ, તે
હમ્મ-હમ્મ. લેતા ફાય હતું આમ પણ.
બસ-બસ તો થોડે-થોડે શીખી જવાનું. અમે દાર બાઈને શું બઉ રૂવાંટી હે ને એટલે એના ઉપર એક ટ્રાય કરી જવાનું એટલે શીખાઈ જાય.
થોડો કરીએ તો માં બી કે માર સોડલો નહી, સોડતો એટલે વસતમાંથી થોડી, લીધી ને થોડી ઉપર થીને લીધી્યાસેથી
હા, કપાળમાં થઈને. બે તઈ દાણા મથવાનું એટલે શું ફાઈ જાય એું થોડો, થોડો પતલો કરવાનો આ સુબાનોો પતલો નઈ, કરી દેવાડો હમ
ના થોડો, થોડો લીધો તો ઘણી નથી. લીધી
હા, તો વળી થોડા, થોડા લીધા ને થોડા, થોડા હજ ફેર, લેવાનું એટલે તને ફાઈ જાય પછી ભાભી ઉપર કરવાનો
ભાભી નીંદ કર ભાભી ને દેખાય, એવી છેજ, નહી.
દેખાય એવી નહિ એ વાત સાાચી, પણ તો એ હવે એવું કસ્ટમર આવે તો એવા ઉપર આપડે તો કરવો પડે ને એટલે શીખવું બધું શીખવું જરૂરી છે.
હ એતો કરશું હવે બાપીને હ કરીશુ કેવાય, તો પાપે ઉપર
હમ્મ
નન્યાયસી
હમ, એની બેનને ના કરેલો એના ઉપર, કરી દ્યોડો
હ, કરશે તો આ તો ઉમી મશીને બેઠા, તા કોને
એવું એમ બ્લાઉઝ પતિ છે, એમને
હ, એક સીવી હ, આ થોડુંક વાચી ફિટિંગ કરવાનું હુ પણ
એવુ, એમ પાઈપિંગ બાઈપિંગ કમ્પ્લીટ આ
હજી, પાઈપિંગ થોડી બાચી થડી નાશતી
એવું છે.
પાઇપિંગ કેલી વાત છેીતી, હયવે
સારુ, સારુ એ તો હવે થોડુંક થોડે એમને હાથ, બેહી જાય ને એટલે બધું કમ્પ્લીટ ફ થઇ જાય
કાલ તો પેલે બનાય હતી, બટાકાા ઠોકરી
એવું એમ, કેવી બની
હમ સારી બની હતી, થોડી કાસ રતે એમ બટાકા એટલે
પણ બટાકા હેને, પેલા બાફી દેવાના પછી
બાફિયા હતા, ને પણ મોડ મોડ બનાવા લીધું એટલે મોડ થારું એટલે ઉતાવ ઉતા હર, બાફણના
હમ્મ બ થોડો, ટાઈમ વેલો રાખવાનો જલ્દી પહચ દ મિનિટ વેહલા મેલ લેવાનુ હવે
મોડું થઈ ગયું ભાઈ કે બનાવી છે, એટલે બનાવવા બેઠા એટલે મોડું થઇ ગયુ એટલે ઉતાળમ, ઉતાળંગ
હમ્મ સરસ સરસ એ તો થોડે થોડે શીખવાનું બધું બનાવત, શીખવાનું ફોનમા જોઈને
હ હવે એક દાલબાટી બનાવી, હે કોણ
હમ, ચાલે દાળભાટી બનાવો ઈડલી બનાવો ઢોકળો તો આવડે છેને, તને
હા, ઢોકળા તો બનાવા હ પણ
બસ તાર જેમ ઢોકળા બનાવાને એમને એમ ઈડલી, બનાવવાની પણ એમ જે આપડે મસાલો નાખવા ની બધા તો મસાલો નઈ, નાખવાનો ઇડલી
ઈડલીમ, તો એમને એમ એકલો લોટ જ ખાલી
હા, એ ચા ચોખાનોની બધો લોટ આવે ને
હમ
એકલો લો હો લોટ હા સાસ માં પલાળો તુંને પાણી પલાળો હતું એં તો પોણી પલાળ્યું તું સાસમાં પલાડતુંય ચાલે
ઢોકળા પાણી પલાળ્યા છે
હા ઢોકળા એ પાણી લાગે છે. આમ પછી શું ખ હે. સાસમાં પલાડે તો એ ચાલે હ. પણ એની અંદર મિક્સ દાળ હોય ને તો ઇડલી મસ્ત લાગે.
હ બધી મિક્સ દાળ તુવેરની, ચણાની,
હમ્મ બધી ભેગી કરવાની મગ, અડદ ને તુવેર, ચણાને એવી બધી.
હા.
એ મસ્ત લાગે. હમ્મ.
હારી લાગે. પછી ઢોકળા હારા ભાવે છાસ વાળા.
હમ્મ સાસ વાળા મસ્ત લાગે ઇડલી એ બહુ મસ્ત લાગે સાસવાળી.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
પણ અંદર હે ને થોડા પૌવા નાખવાના એટલે શું પૌવા પૌવા ઈડલી બહુ મસ્ત લાગે એમ.
પૌઆ પેલા પલાળી દેવાના હોયને.
હા પલાળી ને પછી દળી દેવાના.
હમ્મ હ.
અન સોજી હોય તો થોડી સોજી અંદર નાખી દેવાની.
ઈય ભલ પલાદી દેવાની.
હ મેં તો પૌવાને સોજી બે ભેગું જ પલાળ દીધું તું.
હમ્મ.
દડી દીધું અને ઓલુ બધું દોઈ તો જો લોટ હોય લોટ નઈ આખું પલાળી હવાર પલાળી દેવાનું હોંજ હુધી. પલડવા દેવાનું.
હમ્મ હ શું ખા હો ત.
બહુ જ બનાવી દેવાનું
ચલેને બનાવશું તે ટ્રાય કરશું
હવ કરવાનું બધું શીખવાનું ફોનમાં જોઈ લેવાનું ના આવડે એટલે આપડે જોઈને બનાવાનું
હમ એ તો જઈશ ફોન માં જોઈને બનાસ
હમ આ બટાકા ઢોકળી મેં તો કોઈ દિવસ જોઈએ નથી બનાવતા કે બનૈય નહી ફોન મહિને આવતી ખાલી એ લોકો ખા જોઈ ત ખાલી-કે કઈ રીતે બનાયલી હ પક ઘરે આઈ ને ટ્રાય કર્યો
અમે કાલ બનાઈ તી પણ થોડા ઢોકળા ભાજી જ હતા
એવુ એમ તે બહુ ચડી ગયા છે એટલે ગળી જઈએ છે એને બહુ કે
બે સીટી પાડી દી છેઠલી બફા
હમ એટલે થોડા ઓછા ચડવા દેવાના એક સીટી પાડવાની
હ પેલ વાર ખુબ પેક ના થ ને એટલે ગોળ બની જ ને થોડો મોટા બન્યા તો એટલે-હ રૂપિયા દઈ જ તું
હ નોની રોટલી બનાવાની હમ
નોની જ બનાઈ હતી રોટલી તો આપની
હા એમ કે નોની હોય ને તો બઉ મસ્ત લાગે
થોડી ગોળ ગોળ નતો નાશો અંદર
મોળી જ હારી લાગે
હ એટલે અમારે તો કોઈ મોળી ફાવે નહીં એટલે બધા ગોળ નાસી નાસીને ખાય
હે
અમારે તો કોઈ મોળી ભાવે નઈ એટલે બધા ગોળ નાસી નાશે ગોલ નાસી નાસી ને ગાતા
એવું એમ એતો પણ દાળ ભાત માં ગોળ નાખે પણ એમને ઢોકળી તો મોળી જ હારી લાગે
હ ઢોકડી એમનેમ ખાધી ને પણ એ ગોળ નાસી નાસીને ખાતાધ
હા એ તો મેં એવું જ કર્યું હતું ને.
હમ્મ-હમ્મ.
હમ્મ.
દાલ બાટી હવે એક દાડો બનાવશે.
હવ ચાલે બનાવાની દાળબાટી એ.
હા.
વાટી એ બહુ મસ્ત બને.
મસ્ત લાગે લાલબાટી.
બાફીને તળી દેવાની એ અસલ થઇ જાય હમ્મ. હવે ચોમાસામાં બધું અલગ અલગ શીખવાનું.
હ હાલ તો નવરાસ એટલે ખેતર નું કામ નહી એટલે શિક્ષ.
હમ ચાલે હાલ શીખાઈ જાય.
હમ્મ મશીન નુ બધું શીખીશું.
હ વેક્સ વેક્સ કરતા શીખી જવાનું શિયાળામાં બઉ જ શીખવાની વેક્સ કારણ કે અતાર કરતા શિયાળામાં મજા આવે શીખવાની.
હ અત્યારે અત્યારે ઉનાળાની તો ઓછી
અત્યારે પરસેવ થાય ને એટલે ના મજા આવે.